અવાજ આવે છે? હલો.
હલો.
હ અવાજ આવે છે?
હાલો
હલો મન અવાજ આવે છે, તમને આવે છે અવાજ? હ એટલે આપડે ટોપિક હ ટોપિકના રિલેટેડ આપડે વાત કરીએ ટોપિક જે છે એના વિશે
હા
કેવું ચાલે છે આમ વાતાવરણ વરસાદ વરસાદનું ને એ બધું?
વાતાવરણ તો અત્યારેતો તડકો છે બોવ ગરમી જેવો માહોલ થઈ ગ્યો છે અત્યારે તો કઈ વર્ષ
અ હ ઐયાબી વાતાવરણ થોડુંક એવુજ છે આમ તો વરસાદનો માહોલ થોડોક હતો પણ અતારે વાદળછાયું વાતાવરણ છે વરસાદ પડતો નથી એટલે સારું છે હવે આમ તો પણ નુકસાન કેટલું બધું થયું. આ કેટલું ટાઈમ સુધી વરસાદ ચાલુ રહ્યો ને બધાને ડાંગર રોપેલી બી ગતી રઈ અમાર ખેતરમાં ડાંગર ને બધું ર રોપેલું ગતુ રયુ હવે આપણે ટોપિક ના રિલેટેડ વાત કરીએ જે આપડો ટોપિક છે હાલનો આજનો એના વિશે
બિલકુલ બિલકુલ
હમ જે આપણો ટોપિક છે સ્મોલ બિઝનેસ ન રિલે ટેડ છે આમ જોવા જઈએ તો હવે નવા નવા હવ બધા તહેવારો ચાલુ થશે એટલે પોત પોતાનો જે વ્યવસાય કરતા હોય જે નાનો બિઝનેસ હોય સપોઝ એ લોકો થેલા છે કાંતો લારી છે પોતાનો ધંધો આમ ચલવી રાખતા હોય છે અત્યારે રક્ષાબંધન આવશે એટલે રાખડીઓ ને બધું એ લોકો વેચવાનું ચાલુ કરશે નવા નવા સ્ટોલ બી નાખશે આમ અને આમ જોવા જઈ તો ત્યાં આગળ થોડુંક ડિસ્કાઉન્ટમાં બી મળે આપણાને આપણ ને પોસાય બી રહે એમ વસ્તુ સારી બી હોય અને વ્યવસ્થિત આપને મળી બી રહે તમારું શું કેવું છે એના વિશે
એ જ બાંધેલું હોય અત્યારે સ્મોલ બિઝનેસ ખુબ જ એવો સીઝન છે એ કહી શકાય કે હમણાં રક્ષા રક્ષાબંધન આવશે એટલે ઘણા લોકો રાખડી વેચવા માટે નીકળે અથવા તો ઘણી બધી જગ્યા ઉપર લોકો છે તે નાના એવા સ્ટોલ નાખીને પણ જે તે આ સિઝન પ્રમાણે ધંધો કરતા હોય છે ને ઘણા લોકો મેં એવા પણ જોયા છે કે જે કહી શકાય કે ઓનલાઈન જે પણ અત્યારે પ્લેટફોર્મ છે જેમકે એમેઝોન છે ફ્લિપ કાર્ડ છે મીશો છે શોપી છે એવા ઘણા બધા એવા પ્લેટફોર્મ છે કે જેના માધ્યમ થી એ લોકો છે પોતે ઘરે જ એ વસ્તુ અ માર્કેટ માંથી લાવતા હોય છે અથવા તો પોતે ઘરે વસ્તુ રાખડી છે તો એ ઘરે કોઈ એવી યુનિક કહી શકાય કે પોતાની આવડત થી અથવા તો કળા થી એ વસ્તુ તો સારી એવી રીતે બનાવતા હોય છે અલગ અલગ ડિઝાઇનની રાખડીઓ તો એ પછી ઓનલાઈન પણ ઘણા છે તે ઘણા બધા લોકો છે ઓનલાઈન પણ એ વસ્તુને અ સેલિંગ કરતા હોય એટલે એનું વેચાણ કરતા હોય છે એટલે કહી શકાય કે અત્યારે સ્મોલ બિઝનેસ ખુબ જ એવો સારો એવો ચાલી રહ્યો છે અને ઓફલાઈન અને ઓનલાઈન બંને રીતે અત્યારે સિઝન પ્રમાણે જોતા એવું લાગે છે કે હમણાં તહેવારો પણ ખુબ જ વધારે આવવાના રક્ષાબંધન છે જન્માષ્ટમી છે નવરાત્રી છે એટલે કહી શકે કે સ્મોલ બિઝનેસ હમણાં ખુબ સારી રીતે ચાલવાનો છે તો શું કહેશો તમે એના વિશે
એ તો છે પણ આપણે ખરેખર તો જો જો વસ્તુ સારી મળતી હોય ત્યાંથી આપણે શોપિંગ કરવી જરૂરી છે. અને મારું જેવું તો એવું જ છે કે અત્યારે જે લારી છે એ છે એના પરથી તમે શોપિંગ કરો તો એ સારો રે એ લોકોને બિચારાને થોડીક કમાણી બી મલી શકે અને મોટા મોટા મોલમાં બી કે ગમે ત્યા તમે જાઓ ત્યાં આગળ તમે વધારે પૈસા આલીને જ આવાના છો. તો એના કરતા બેટર છે કે દિવાળી આવે કે રક્ષાબંધન આવે કે ગમે તે આવે પછી હોળી હોય કે ધુળેટી બાર જે લારીઓ ઊભી હોય કા તો બાર જે પોતાનો નાનો બિઝનેસ કરતા હોય એમની જોડે થી તો તો તમે સામાન લો તો એ સારું રહે એમને કમાણી બી થાય અને આપણને વસ્તુ બી ઓછા ભાવેને સારી મલી જાય એમ
બિલકુલ બિલકુલ તમે જેમ વાત કરી કે ભાઈ ઘણી બધી વસ્તુ છે અત્યારે ખુબ જ લોકો અત્યારે સેલિગ કરતા હોય છે કેમ કે સ્મોલ બિઝનેસમાં કેવું હોય છે કે સ્મોલ બિઝનેસ અત્યારે તમે નાનું ઓછું રોકાણ હોય તો પણ તમે સ્મોલ બિઝનેસ કરી શકો છો એટલે અત્યારે કહી શકાય કે તમારી પાસે પાંચ થી દસ હજાર રૂપિયા હોય તો તમે આરામથી એ વસ્તુ છે તો તમે જા તે શીખી અને એ વસ્તુ કરી શકો છો અને ઘણા લોકો મેં એવા પણ જોયા છે કે જે ઘર બેઠા અથવા તો ઘરે બધા એવા લોકો હોય છે કે જે બાર કામ ઉપર નથી જઈ શકતા અથવા તો ઘણા લોકો દિવ્યાંગ પણ હોય છે તો દિવ્યાંગ લોકો છે તે પોતાનો જે બિઝનેસ છે તે ઘરે જ આ રીતે ઓનલાઈન ઘણી બધી વસ્તુ ઓ જે વેચીને પોતે પોતાનું ઘર ચલાવતા હોય છે એટલે એક પ્રકારે કહી શકાય કે અત્યારે સ્મોલ બિઝનેસ છે ખુબ જ સારી રીતે ચાલે છે અને ધીમે ધીમે પછી એમાં એ લોકો છે તે કહી શકાય કે વ્યક્તિને જે પણ વસ્તુ જોઈએ છે તો એ વસ્તુ એ લોકો એની ડિમાન્ડ પૂરી કરે છે એટલે ધીમે ધીમે પછી કહી શકે કે સ્મોલ બિઝનેસ માંથી પછી એક મોટો એવો ધંધો થઈ શકે અથવા મોટો બિઝનેસ ધીમે ધીમે એમાં આગળ જઈ શકે છે એટલે કહી શકાય કે આ વસ્તુ જે લોકો કરતા હોય છે તો એના માટે ખુબ જ અત્યારે ફાયદાકારક છે કેમ કે ક્યારેક કોઈ ઘણા બધા બો બધા લોકો કરતા હોય છે આ વસ્તુ પરંતુ અમુક લોકોની એ વસ્તુ નથી ચાલતી ને અમુક લોકો ની જે પ્રોડક્ટ હોય છે એ ચાલી જતી હોય છે. એટલે લોકોને શું જોયે છે એના ઉપર વધારે ડિપેન્ડેડ છે કેમ કે લોકો જે વસ્તુને સિલેક્ટ કરે છે તો એ વસ્તુ એ વસ્તુ ક્વોલિટી કેવી છે અથવા એનો કલર કેવો છે કે સામેવાળા વ્યક્તિ ને વસ્તુ કેવી ગમે છે તો એના ઉપર કહી શકાય કે આ વસ્તુ આખી ડિપેન્ડેડ થઈ જતી હોય છે એટલે સ્મોલ બિઝનેસ અત્યારે ઘણા બધા લોકો કરે છે અને અ પોતાની કોઈ પણ જે લોકોની ઈન્કમ ઓછી છે અથવા તો ખુબ જ ઓછી ઈન્કમ કમાતા હોય છે અથવા તો તો એ લોકો ઘરે થી પણ આ વસ્તુ કરી અ શકે છે અને ઘણી મહિલાઓ તો મેં એવી પણ જોય છે કે જે ઘરે આપણે જે અ રૂની જે વાત આવે છે બનાવવાનું જે મશીન આવે છે એ પણ ઘણી બહેનો યુઝ કરતી હોય છે તો તમે શું કહેશો એના વિશે
એ તો છે સરકાર અત્યારે હાલમાં બધી સહાય આપે છે. તમે ઈન કેસ સિલાઈ મશીન છે એ બી તમને આપે છે. મહિલાઓને તો ખાસી બધી મદદ કરે છે. ઇવન પચાસ હજાર થી લઈને પાંચ લાખ સુધીની મહિલાઓને જો પોતાનો બિઝનેસ હોય તો એ સેટઅપ કરવા માટે બી હેલ્પ કરે છે બ્યુટી પાર્લરનું બી ઇવન તમે શીખેલા હોય તો એ બી હેલ્પ કરે છે સીવન ક્લાસીસ માટે બી સરકાર ખાસું બધું હેલ્પ કરે છે. આજે તમે વાત કરી રૂની ડિબટ એના એના રિલેટેડ એ બી મશીન સરકાર આપે છે જો તમારે જો ફોર્મ ભરવાનું હોય ને કરવાનું હોય પછી અગરબત્તીઓ બી તમે ઘરે બનાવી શકો છો બેસીને તો એવી તો સરકાર કેટલી બધી યોજનાઓ તો સ્ત્રીઓ માટે તો બહુ જ કાઢી છે એમ કે તમે તમારું એ કરી શકો છો અને અત્યારે તમને ખ્યાલ હોય તો ભી ઓનલાઈન બી પોતાનું બિઝ નેસ છોકરીઓ આગળ વધારી શકે છે સ્મોલ બિઝનેસ હોય કે ગમે તે હોય એ ફૂડ ના રિલેટેડ બી ટીફિનો જે કરે છે. એ અત્યારે સ્વિગી કાતો ઝોમેટો ના માધ્યમથી બી એ લોકો બાર પાર્સલ કરે છે એમ એટલે બધું તો ખાસું બધું બિઝનેસ તો આગળ બહુ વધી ગયો છે જોવા જઈએ તો
બિલકુલ બિલકુલ તમે જેમ કીધું કે ભાઈ અત્યારે ઘણા બધા એવા લોકો છે કે જે પોતે ઘરે થી પણ એક સારો એવો બિઝનેસ અ પોતાનું સ્ટાર્ટઅપ અ ખુબ જ ઓછા રોકાણે કરી શકે છે અને ઘણા બધા એવા લોકો છે કે જેની પાસે વધારે પૈસા હોય અથવા તો વધારે જે રોકાણ કરી શકે અને પોતાની એમાં સ્કીલ છે એનો યુઝ કરી અને ઘણા લોકો છે કઈક એવી દુકાન ભાડે રાખીને પણ આ વસ્તુ છે તે સ્ટાર્ટઅપ છે તે ચાલુ કરતા હોય છે ને ઘણા લોકો મે એવા પણ જોયા છે. કે પોતાની જ વસ્તુ કઈક એને એવું લાગે છે કે આ પ્રોડક્ટ છે તે કંઈક નવી છે અને યુનિક એટલે માર્કેટમાં એ વસ્તુ નથી મળતી તો એ પોતે કે એ વસ્તુ ઘરે જ પોતાની મેન્યુફેક્ચરિંગ કરીને એ વસ્તુ છે પોતે જાતે તેજ એ વસ્તુ ઘરે બનાવીને પણ એ લોકો છે તે ઓફલાઈન સેલ કરી શકે છે અને પછી ઓનલાઈન ના માધ્યમ થી ઘણા બધા પ્લેટફોર્મ છે તો કહી શકાય કે એના માધ્યમથી પણ ઘણા લોકો છે અત્યારે સારું એવું કમાઈ રહ્યા છે અને એક હાઉસ વાઈફ હોય તો એ પણ અત્યારે ઘરે આ બધી વસ્તુ કેવાય કે પાંચ થી છ દિવસમાં આ વસ્તુ શીખીને પણ પોતાનું એવું નાનું એવું રો રોકાણ કરીને પણ એક સ્ટાર્ટઅપ કરી શકે છે અને એમાં કોઈ પણ વગેરેનું જાજુ કામ નથી હોતું ત્રણ થી ચાર કલાક તો મિનિમમ એમાં ફાળવે પોતાનો સમય તો કહી શકાય કે અત્યારે એજ્યુકેટેડ વોમન છે તે પોતાનું આ રીતે પણ સારું એવું કામ કરી શકે છે અત્યારે તો તમે શું કેશો
એજ અત્યારે તો આમ ગમે તેમ જોઈ તો કોઈ પણ ફિલ્ડ એવી નહીં કે જ્યાં આગળ વુમન પાછળ હોય એમ અને પોતાનું બિઝનેસ બી એ સારી રીતે ચલાવે છે અને પોતાનું જે ઘર હોય એ બી સારી રીતે ચલવી હકે છે એમ એટલે કોઈ પણ ફિલ્ડમાં અત્યારે કોઈ પોતાની રીતે કમ નહી એમ
બિલકુલ બિલકુલ એટલે અત્યારે લોકો પોતાનું ધીરે ધીરે અ આમાં પણ ખુબ જ સમય વાપરે છે અને અત્યારે જેમ પણ તહેવારો વધતા જાય છે એટલે લોકોને આ વસ્તુ કરવાવામાં ખુબ જ વધારે ઇન્સ્ટ્રસ્ટ હોય છે એટલે ઘણા બધા એવા લોકો છે કે જે આગળ શિક્ષણમાં આગળ નથી વધી શકતા અથવા તો કોઈપણ પ્ર- કારે ને શિક્ષણ નથી ગમતું તો ઘણા બધા એવા લોકો હોય છે કે જે પ્રાઈવેટ જોબ થી કંટાળી ગયા હોય છે તો પોતાનું આમાં એક થી બે વરષ આપે છે તો કહી શકાય કે ઘણા બધા વ્યક્તિઓ છે કે જે આમાં પણ અ સફળ જતા હોય છે અને સ સક્સેસ જતા હોય છે એટલે કહી શકાય કે ઘણા બધા પૈસા કમાવાના રસ્તા હોય છે એટલે દરેક વ્યક્તિ છે તે પોતાના સફળતા પૂર્વક પ્રયત્ન સાથે અને સ ખત અને સખત મહેનત સાથે આ વસ્તુ છે તે અ પ્રાપ્ત કરતો હોય છે એટલે દરેક વ્યક્તિ આ વસ્તુ પર ખુબ જ વિચાર કરવો જોઈએ. તો પાછા મળીશું આપડે નવા ટોપિક સાથે નવી શરૂઆત સાથે